હલોો.
હલો.
હા સંભળે છે બેન તમને.
હા આવ્યો અવાજ કેમ છો મજામાં.
બસ બસ મજામાં મજામાં તમે કેમ છો.
બસ શાંતિ સારું છે. આ શું ચાલે
બસ બસ જો આ રૂટીન લાઈફ છે આજે તો હું નીચે બેઠેલી હતી પાર્કિંગમાં તો બધા છોકરાઓ રમતા હતા તો મને મારા રમત ના દિવસો યાદ આવી ગયા કે હ હોકી પ્લેયર ને એની યાદ આવી ગઈ.
હા બરોબર છે ના રમત ગમત તો બહુ જરૂરી વિષય છે અનેને બધાને ગમતો વિષય છે રમત રમવું કોને ના ગમે ભણવાનું આ પત્યું નથી કે સ્કૂલેથી આયા નથી કે બધા ફ્રેન્ડ સાથે ચલો આપે ક્રિકેટ રમીએ આ રમીએ અને અત્યારે પણ રમવામાં પણ લોકો ક્રિકેટ બોક્સ ક્રિકેટ રમવા જાય છે રાત્રે સવારે વહેલા ઉઠીને જ્યાં મોટું ગ્રાઉન્ડ હોય મેદાન હોય ત્યાં બધા ક્રિકેટ રમવા જતા હોય છે અમુક લોકો પોતાનું શરીર ફિટ રાખવા માટે યોગા કરતા હોય છે અને ગામડામાં તો શું છે કે આ યોગાનું એવું બધું સાધનો હોતા નથી અવેલેબલ તો પણ લોકો સવારે ઉઠીને પોત પોતાના કામે લાગી જાય છે ખેડૂતો ખેતી કરવા માટે જતા રહે છે વહેલા ઉઠીને અને પોતાનું રોજનું ગાયને ધોવું કરવું એ બધું કામ કરે છે અનેમ રમ રવાનું પણ છોકરાઓ પોત પોતાની રીતે ગેમો શોધી લેતા હોય છે અને એ રીતે પોતાનું શરીર ફિટ રાખતા હોય છે રમતોમાં પણ બહુ બધુ આગળ વધ વધી ગયું છે.
હા એકદમ સાચી વાત છે હું નાની હતી ને ત્યારે હોકી રમતી હતી તો મેં છે ને તો ઘણી સારી એવી નેશનલો રમેલી છે તો પછી મેરેજ પછી છે ને તો મારું રમવાનું છૂટી ગયું પણ કોઈ કોઈ વાર છે ને તો હું કોલેજમાં જોપ કરું છું ને કોઈ ગ્રાઉન્ડમાં છોકરાઓ રમતા હોય ને ત્યારે હું પહોંચી જઉંને થોડીક વાર હું પ્રેક્ટિસ કરું ને મને મારી રમત ના દિવસો યાદ આવી જાય તો પછી છે ને અમારા સમાજમાંથી ક્રિકેટની ટુર્નામેન્ટ હતી તો હું નાનપણથી હોકી રમતી ને એટલે હોકી રમી રમીને છે ને મારા હાથ એકદમ મજબૂત થઈ ગયેલા હતા. તો હોકીની ટુર્નામેન્ટ રમે ને તો હોકીના ટુર્નામેન્ટ એ ક્રિકેટની ટુર્નામેન્ટમાં મેં એટલું બધું સારું પર્ફોર્મન્સ કર્યું કે જે નાનપણમાં હું હોકી રમતી હતી તે અત્યારે મને ખુબ જ કામ લાગી અને સૌથી સારા બેસ્ટમેનમાં બેસ્ટ પ્લેયરમાં બોલરમાં બધામાં જ મને ઈનામ મળ્યું એટલે આપડે કોઈ પણ સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં રહીએ ને તો કોઈ શેડે નથી જતી બીકોસ કે એટલે કે જો રમવાથી હેલ્થ સારી રહે છે. શરીર ને એક્સરસાઇઝ થાય છે સ્વાસ્થ્ય સારું રહેે આપણને દવાની જરૂર ન પડે લાંબુ જીવન રોગ મુક્ત જીવી શકીએ એટલા બધા ફાયદા છે ને રમવાના કે ન પૂછો વાત.
અમે પણ જયારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે એક મેદાન હતું હોકીનું આખું તો ત્યાં ચાર આમ બધા જ રમતા હોય ને બધાને આખા ગ્રાઉન્ડમાં પહેલા તો આવે એટલે પહેલા ચાર પાંચ રાઉન્ડ બનાવે આખા મેદાનના પછી અડધો કલાક કલાક આખું રાઉન્ડ સર્કલ કરીને આખા પ્લેયરો બધા અ કસરત કરતા અને એટલે વોર્મઅપ કરે કે તમારા શરીરને સ્ટ એનર્જી મળે અને તમે રમી શકો ગેમ ગેમમાં પણ આ જ જરૂરી છે એટલે તમારું શરીર વોર્મઅપ થયેલું હશે તો તમે સારી રીતે કરી શકો. એમ એટલે પછી વર્ક કસરત કરે બધી અને કસરત કર્યા પછી તમને હોકીને બોલથી તમારે લાઈનસર દસ દસ જણ ને એ રીતે ગ્રાઉન્ડમાં કર પછી સામસામે ગેમ રમાડે એટલે તમે જેટલી કસરત પછી એ છતાં પણ સાઈડમાં લોન ટેનિસ છે ટેબલ ટેનિસ તો હોકી વાળા પણ એ લોકોને મન થતું બેડમિન્ટન રમવા જતા ટેબલ ટેનિસ રમવા એટલે એવું નથી કે જે આ હોકી રમે છે એ લોકોની ન એ લોકોને પણ એન્જોય તો કરે જ છે ભલે આવડતું નથી પણ ટ્રાય કરે છે. કરવું પડે છે લોન ટેનિસ માં આપણે ઉભા ઉભા કરીએ આમ ખભા છે આમ મલાઈએ બંને બાજુ પગ દોડે કરે ટેબલ ટેનિસ માં બેડમિન્ટન માં ઉપર જોઈને કરવું પડે પેલામાં નીચે જોઈને કરવું એટલે બધી રીતે તમારા શરીર ને કસરત મળે છે અને કે શરીરમાં તમે જેટલું પણ ગેમ માટે તમે કર્યું છે ખોચ્યું છે કસરત કરી છે શરીરને ફિટ રાખવા માટે એ તમારી એડે નથી જતી તમે ભવિષ્યમાં પણ ગમે ત્યાં જાઓ કરો તો તમારું શરીર એટલું વર્ક કરે છે તમે થાકી જતા નથી તમે ગમે તેટલું કામ કરો તો પહોંચી શકો છો કરો છો એટલે સારી વાત છે શરીર પણ ફિટ રહે છે અને તમાર શોખ પણ પૂરો થાય છે અને રમવાનો આનંદ પણ મળે છે અને ઘણી સ્કૂલોમાં રમત હરીફાઈ પણ થાય છે અમારા સ્કૂલમાં ક્લાસ વાઈઝ રમત હરીફાઈ દોડપકડ હોય પછી ખોખો હોય ઉભી ખો હોય એટલે એવી મજા આવતી ને તો પછી એમાં જીતતા ને તો પછી દર વર્ષે રમત હરીફાયને રાહ જોઈને બેઠા કે ક્યારે આવશે ક્યારે આવશે ને દર શનિવારે વ્યાયામ નો પીરિયડ હોય તો એમાં પણ અલગ અલગ રમતો ર રમાડવામાં આવતી એટલે એમાં પણ બઉ મજા આવતી. હલો હલો હલો હલો